કેમ છો તમે
હા બધા મજામાં હા હા બધું સારી રીતના આવીરી હો છે
તો શું ચાલે છે તમારો હ કેરી નો પાક વિશે ને કેવી કેરી હતી અમારે તો હવે જોઓ ને એટલો વરસાદ આવી ગયોેલે હવે કેરીનુંું બધું પતિ જ જેવું ગયું હમણાં તો કેરી બી બહ ઓછી આવે છે હાલમાં તો કેર ભી પાકમાં બહુ નુકસાન થઈ રહ્યું છે હમણાં વરસાદ દીધ કેવું થ ગ છે હમણા તો ખાલી દવાના જેટલા પૈસા નીકળે એવું મને લાગે છે પરંતુ હવે તમે કીધું તે પ્રમાણેણા કેરી બી બહુ ઓછી છે તમારું શું કેવું છે તમારે કેવી છે કેરી પણ હમણાં કેરીઓ પણ ઓછી જ છે તમારે પણ એવું મને લાગે છે પણ હવે શું કેવ કેરીત ના હમણાં બહુ ઓછી રહી છે જેથી કરીને ખેડૂતોને ઘણું નુકસાન થઈ રહ્યું છે જેથી હણાં હાલમાં કેરી નો ભાવ પણ વધ્યો છે કેરી માર્કેટમાં આવતી નથી જેથી કારણે એમાં કેરી નો ભાવ વધ્યો છે પણ લોકોને હમણાં કેરી જ નથી જેથી કરીને હમણાં માર્કેટમાં કેરીની ઘણી બધી અછત હોવાથી કેરી નો ભાવ વધે છે પણ હમણાં ખેડૂતો કેરી આવી નથી તો ખેડૂતો શું કરી લાવે કેરી જેથી કરીને માર્કેટમાં બી ભણ વધી રહ્યો છે જયારે કેરીઓ ઓછી હોય ત્યારે જ માર્કેટમાં માર્કેટમાં ભાવ વધી રહ્યો છે
હા તમારી વાત સાચી છે અ કેરી આજકાલ બહ ઓછી થઈ રહી છે કેમકે હમણાં કુદરતી અલમીનો કે એવું આવી ગયું છે જેના કારણે કેરીના પાક ખુબ જ ઓછો છે કે આ વર્ષે અમારો ટાર્ગેટ છે કેરે એક હજાર થી બે હજાર મોણ કેરી પડવી છે જેના લીધે અમને વીસ ત્રીસ લાખ લ પ્રોફિટ થાય એવું અમારે કરવાનો છે એવું અમને તો લાગે છે કેમ કે વાડીઓ ઘણી બો ત્રો કલમ છે અને તેમાં અમને પ્રોફિટ ગણો જોઈએ એવું મને લાગે એટલે અમે ઘણા પ્રકારના ખા રીી જેમકે અન્ય પ્રકારની દવાઓ મેરીએ છી તે કેરીઓ વધારે આવે અને પૌષ્ટિક ર અને બીજાને ખાવામાં પણ સારી રહે અને બીજાને તકલીફ ન થાય હ જેના કારણે આપણે ખૂબ જરૂરી છે કે આપણે પેલું કરવું ખુબ જ જરૂરી છે જેના કારણે આપણે સુવિધાઓ ખુબ જ સારી મળી કેરીનો પાક ખુબ જ વધારે મળે અને સારો પણ મળે છે
હ મારી વાત એકદમ સારી છે હમણાં ઘણા બધા ખેડૂતો હણાં જોને ઘણી બધી જાત જાતની દવાઓ નાખ સાણીય ખાતર નાખે છે. પાણીઓ મૂકે છે. અને કેરીને ઝાડવા પાછળ કેટલો ખર્ચો કરી નાખે છે પણ જેટલો ભાવ ખેડૂતોને મળતો નથી હાલમાં જોવાનું કે એટલી બધા લોકોને તમે કીધું તે પ્રમાણે બસો ત્રણસો તમારી કલમ હોય તો હમણાં કેટલી ઓછી મળ કેેસરની કેરી નીકળી શું લાગે છે એટલે હમણાં ભાવ ભી વધી રહ્યો છે હાલમાં કેરીની અછત છે માર્કેટમાં જેથી કરીને ભાવ ખુબ આસમાન છો રહ્યો છે પરંતુ હમણા હાલમાં લોકો પાસે કેરી નથી જયારે કેરી હોય છે ત્યારે માર્કેટમાં ભાવ નથી જેથી કરીને ગણા લોકોને એક વીસ મણનો ભાવ ફક્ત બારસોતેસો રૂપિયા. ત્રણથી ચાર હજાર રૂપિયા થઈ હાલમાં કેરી ન હોવાને કારણે માર્કેટ પણ ઉપરથી જઈ હાલમાં જયારે કેરી એ લોકો પાસે છે ત્યારે બધી એધી કેવ લઈ જાય છે એટલે બ ઓછો થઈ જાય છે જે કારણે માર્કેટમાં કેરી હોય છે એટલે લોકો પૈસા એટલા આપતા નથી જેથી હમણાં હાલમાં તમે કેરીની ખુબ અછત ચાલી રહી છે વરસાદને કારણે અને ઘણી બધી. જુદી જુદી દવાઓ નાખીએ છીએ જેથી કરીને કેરીબી આવે છે પણ ઓછી બો ઘણી આવે છે ત તમારું શું કેવું છે?
હા, તમારી વાત સાચી છેકે કેરી અ હમણાં ખુબ જ ઓછી થાય છે મેં તમને પેલા પણ કીધું કે કેરીના પાકમાં અન્ય પ્રકારનું પેલું આવી ગયું છે. જેના કારણે કેરીનો પાક ખુબ જ ઓછો છે. અને હમ્મ, કેરી આપણે એવું કરવું જોઈએ કે આપણને પ્રોફિટ વધારે થાય અને જેના લીધે આપણે માર્કેટમાં પણ આપણે વધારે કેરી આપી શકીએ અને આપણે માર્કેટમાં પણ એક નામ રેય કે આ લોકો ખેડૂતો વધારે કેરીને એવું વધારે લાવે છે. અને આપણે દવાઓનો છંટકાર ખુબજ મોંઘવો પડી ગયો છે, અને દવાઓ પણ ખુબ ખૂબજ મોંઘી આવી છે, પણ એટલા જ માત્રામાં કેરી પણ આવી જોઈએ. જેના લીધે પ્રોફિટના પ્રમાણમાં ખૂબજ જ વધુ થાય છે અને તે ખુબ જ જરૂરી છેકે આપણે પ્રોફિટ કરવામાં ખુબ સારું લાગે છે. ખુબ જરૂરી છેકે પ્રોફિટ એ આપણને આપણને કરવું કેરીના પ્રમાણ હમણાં તો તમે તમારી કેરી ઓછી થઈ હશે ને?
હા, બિલકુલ કેરી બો ઘણી ઓછી છે કે જેથી કરી ભાવમાંબી ઘણો ફેર આવ્યો છે. જેથી કરી આમણા ખેડૂતોની હાલત બહુ ખરાબ થઈ રહી છે. બધે જ કેરીનો ભાવ આમાં કેરીની માંગ ખુબ વધી રહી છે. લોકોને કેરી જોઈએ છે. કેરી હમણાં તે કરીને ભાવમાં પણ ઘણો જમીના-આસમાનનો ફરક આવ્યો છે. તેથી હમણાં ઘણી બધી સમસ્યાઓને લ કેરીબી બહાર જઈ શકતી નથી, જેથી હમણાં હાલમાં કેરી ઘણી ઉત્પાદક પણ ઓછી થઈ છે. એના કારણે હમણા ભાવ પણ ઓછો થયો છે. ઘણી બધી દવાઓ નાખવાના કારણે ઘણા ખેડૂતોને પૈસા પણ ઓછા મળ્યા છે. તેથી નવાનો ભાવ પણ નીકળી રહ્યો નથી હમણાં હાલમાં કેરીની સમ્યા વધુ વરસાદ પણ પડતો નથી, જેથી કરીને વરસાદના કારણે પણ કેરીઓ ઓછી છે. જેથી ઘણા બધા ખેડૂતોને હાલમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. હાલમાં કેરીઓ એટલી ઓછી થઈ ગઈ છે કે હમણાં હાલમાં કેટલા કેન્ડાઓ ખાલી એટલા પ્રમાણમાં જ ક્યારે નીકળે છેકે દવાઓના પૈસા પણ કે સમ્સામાં ઘણી બધી એવી ચૂકવણીઓ આવી છે. જેથી હમણાં હાલમાં ઘણી બધી એવી આવે છે કે કેરીઓ ઓછી થઈ ગઈ છે માર્કેટ પણ ડાઉન ચાલી રહ્યું છે તે તમારા વિશે શું કેવું છે?
હા, તમે કીધું તેમ સાચી વાત છે. કે કેરીનું માર્કેટ હમણાં ખુબ જ નીચું ગયું છે અને કેરીનો ભાવ પણ ખુબજ‌ ઉંચો રહ્યો છે, આ સાફી કેરીના ભાવમાં ચાર હજારનો ભાવ કેસર કેરીનો હતો અહીં કેસર કેરી ખુબ જ અ દક્ષિણ ગુજરાતની કેેરી ખુબજ સારી છે. વલસાડમાં વરસાદની કેરી પ્રખ્યાત છે. જેના લીધે તે કેરી ખુબ જ સારી અને એવું લાગે છે, અને તે કેરીનો ભાવમાં પણ ખુબ વધારો છે. ઓ અને કેરીને માર્કેટમાં ઓછી પણ આવે છે, અને આજના પેલું મેં પેલા પણ કીધું એમ ઓલ્મીનોના લીધે કેરી તાપમાન ખુબ જ વધ વધી અને મોંઘવારી આ ટકી શક્યા ન હતા અને આવતા વર્ષે ખાતરને એવું વધારે લાગ્યું એટલે કેરીનું પ્રમાણ ખુબજ વધુ આવ્યા છે, અને આ આગળ પણ કીધું તેના લીધે કેરીનું પ્રમાણ ખુબજ વધી વધી જાય છે ખાતર નાખવાથી છાણયું ખાતર નાખવાથી અને અન્ય અન્ય ખાતરોનું પ્રમાણ ખુબજ વધી ગયું છે
હા તમે કીધું તે પણ ખાતરની સંખ્યામાં ખુબજ વધુ વધારો કરવો પડે છે, છાણિયું ખાતર નાખવાથી કેરીઓ પણ સારી આવી શકે છે, પરંતુ હમણાં હાલમાં છાણિયું ખાતર થતું ઘણું મોઘું થઈ ગયું છે, જે ખેડૂતને પરવડતું જેથી કરીને હમણા કેરીઓમાં ઘણી અને બધી દવાઓ નાખવામાં આવે છે દવાઓ નાખવાથી કેરીનો પાક પણ ઓછો થઈ જાય છે ઘણી ઘણી બધી એવી સમસ્યાઓ છે જે કેેરી ના બાબતે જાણ જાણવા મળે છે અને હાલમાં ઘણી બધી તે કેરીઓ છે તે કેટલી મોઘી મોઘી ચાલે હમણાં ચાઇનીઝ કેરીઓ થી માંડીને એવી ઘણી બધી કેરીઓ છે જો ઘણી મોગી છે અને જાણવાલાયક પણ છે તે કેરીઓ હમં ભારતમાં પણ રોપવામાં આવી રહી છે એવ બધી ઘણી બધી નર્સરી જેમાં જાત જાતની કેરીઓ જોવા મળે છે નવી નવ નવી નવી કેરીઓ જોવા મળે છે અને જાણકારી મુજબ કેટલા કેરીઓની કિંમત તો હાલમાં ત્રણ લાખ થી અઢી લાખ થી એવી બધી ઘણી બધી જોવા મળે છે હાલમાં કેરીઓની કિંમત ઘણી આસમાન છો રહી છે કેમ કે કારણ કે ખેડૂતો પાસે હાલમાં કેરી નથી અને ઘણા બધા ઝાડવામાં બિલકુલ કેરી આવતી નથી જેથી કરી ને ખેડૂતોને પણ કેમણાં કેરીને ઘણી બધી નુકસાની થઈ રહી છે જે હાલમાં ખુબ જ દુઃખદાયક છે ખેડૂતોને જો કેરી ઓછી આવે તોને આવ ક પણ ઓછી આવે જેથી કારણે ખેડૂતોની દવાઓના પૈસા પણ નીકળે અને હાલમાં એવી બધી સમસ્યા પણ ઉદભવી રહી છે જેથી કરીને કેરીઓની સમસ્યાઓમાં ખેડૂતો એ બહુ ઘણું આગળ આવવું જોઈએ જેથી કરીને હાલમાં તેઓની કિંમત વધારે મળી શકે અને જાણકારી મુજબ મળી શકે
હા તમે કીધું સાચી વાત ખેડૂતને ઘણી સહાય પણ મળવી છે કેમ કે ખા તરનો ભાવ પણ હમણાં ખુબ જ વધી ગયો છે દવાનો ભાવ પણ ખૂબ જ વધી ગયો છે જેના કારણે અ ખેતી કર કરવી પણ હવે મુશ્કેલ બની એવું મનત લાગે સરકારશ્રીએ આ ઘણી બધી યોજનાઓ કાઢવી જોઈએ જેના લીધે ખેડૂતને સહાય મળે અને જો પાક નો પાક હ પાકમાં થોડો પણ બગાડ થય તો તેના લીધે આ પાક ના પૈસા પેલા નાખી જવુ જોઈએ અને તેના લીધે કેરી કેેરીનો પ્રમાણ પણ આ વખતે ઓછો હતો અને એની પણ સહાય મળવી જોઈએ એવું મન તો લાગે અ અને જેના કારણે સરકારશ્રીને ઘણી બધી યોજનાઓ પણ લાવવી જોઈએ
હા તમે કીધું તેમ ક પ્રમાણે ખેડૂતો માટે સરકારે એવી ખેતીને નુકસાન થાય તે પણ યોજના માટે એવી ઘણી બધી યોજનાઓ પણ લાવે છે પણ તેના બધો જ ભાગ ખેડૂતોને મળતો નથી તેમાંથી અમુક ટકા જ ખેડૂતોને ભાગ ભાગ મળે છે જે દુઃખદાયક છે જેથી કરીને ખેડૂતોને ભાગ નો ખર્ચો મળવો જોઈએ જેથી કરીને તેને ઘણી બધી એવી સમસ્યાનો સામનો ન કરવો પડે ક્યારેયની બાબતે જેમ કે હમણાં વરસાદને કારણે હવાઓને કારણે એવી ઘણી બધી કલમો કલમો પડી જાય છે જે ઘણું દુઃખદાયક છે જેથી કરીને કેરીઓ પણ નષ્ટ પામે છે જેથી કરીને તેમને ઘણું બધું નુકસાન થાય છે અને એ એવી બધ સમસ્યા રંતળ ચાલે છે તેથી કરીને હાલમાં એ બધી સમસ્યા ઉત્પન્ન થાય છે એના માટે સરકાર એ બધા નવી નવી જાહેરનામું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
બહાર રાખવી જોઈએ જેથી કરીને એમ હાલમાં એવી બધી સમસ્યાને નિવારી શક જેથી કરીને ખેડૂતોને ઘણું નુકસાન ન એવી બધી સમસ્યાઓને લગતે એ લોકો આગળ વધવું જોઈએ અને ખેડૂતો ખેડૂતોને સહાય આપ જોઈએ અને તેથી કરીને ઘણી બધી એવી સમસ્યાઓને વચ્ચે જે એમને નુકસાન થાય તેના માટે અમને સહાય આગળ પૂરી પાડવી જોઈએ પણ ખેડૂતોના સહાય માટે એવું પૂરી પાડતા નથી જેથી કરીને ખેડૂતોને એવી બધી નવી નવી ખેડીઓને માટી ઘણી બધી સહાયજ છે જે સ્સ તા માં તેમને મળી શકે તો તેવ ખેડૂતો ઘણા બધા આગળ આવી શકે છે મને લાગે છે પણ એવ સરકાર પા છળ પડી જતી છે જેથી કરીને તેમને એવું બધું કઈ આપતા નથી
હા તમે કીધું તો એમ સાચી વાતસે ખેડૂતો ની ઘણી બધી સહાય ન મળતી હોય છે એટલે જો ખેડૂત ખેતીતને કરશે તો વસ્તુ કાંથી પાકશે એટલે ખેડૂતોને વધારે સહાય મળવા જોઈએ ખેડૂતોને પણ એવું કરી દેવા જોઈએ કે સરકારી નોકરી જેવું કરી દેવા જોઈએ અને જેના કારણે હા તેઓ વધુ સારી ખેતી કરી છે આજના યુગમાં ખેડૂતને એેલું કઈ મળતું નથી કેમ કે આઈ એસ ઓફિસર એવું કામ જ હુ છે ખેતી ની એટલે એવું પણ મળવું જોઈએ કે જેના કારણે એવું કોઈ ખેતી કરી શકે
હા તમારી વાત એકદમ સાસ છે એવું બધું ઘણું બધું મળવું જોઈએ જેથી કરીને ખેડૂતોને નુકસાન જો થાય તો તે મેં પાકના સંરક્ષણ બાબત ઘણી બધી એવી જોગવાઈઓ આપવી જોઈએ જેથી કરીને તેઓ ઉપર આવી શક કે શાય કે એવ બધું યોજનાઓ છે જેથી કરીને અમને ઘણું નુકસાન ન થાય એ તે આગળ વધી શકે તો તેમને નુકસાની થી બચવા માટે એવી બધી ઘણી બધી યોજનાઓ આગળ લાવી જોઈએ કે જેમથી ઘણી શક્યતા વધી જાય કે તેમને ખેડૂતોને સફળતા મળી શકે પરંતુ સરકાર એ બધી ઘણી બાબતોમાં પાછળ આવી ગઈ છે જે થી કરીને હમણાં હાલમાં ખેડૂતોની સમસ્યા ખૂબ જ વધી રહી છે વરસાદોને કારણે પવનો વાવાઝોડાને કારણે બધી ઘણી બધી કેરીઓ નષ્ટ થાય છે જેથી કરીને ભાવમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે જેથી કરીને ખેડૂતોને ઘણા બધા નુકસાન થાય એવી યોજનાઓ આગળ લાવવી જોઈએ કે જેથી કરીને તેમને ઘણી બ ધી નુકસાનીની યોગ્યતાઓ કરે છે તેથી હાલમાં ખેડૂતોને ઘણી બધી એવી પરી તીઓ આગળ આવે છે કે જે કરીને તેમને ઘણી બધી પાપોમાં નિષ્ફળતા થાય તો તેમને આગળ જતા પાક સંરક્ષણ મળી શકે જે ખેડૂતો માટે ખૂબ જ લુખદાયક હોય છે જેથી કરીને ઘણું બધું આવે છે હાલમાં તેમની કોઈ પણ પ્રકારનીવી મદદ થતી નથી અને
હા એક મિનિટ પા તમારી વાત સાચી છે કે ખેડૂતનેણી બધી સ હાય પણ મળવી જોઈએ અને જેના કારણે ખેડૂતને સારું લાગે ચાલો ના આગળ પણ મળી